ઓ હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
જય શ્રી કૃષ્ણ. હા, હું મજામાં છું. તમે કેમ છો?
બસ મજામાં. શું કરો છો?
કંઈ નહીં જોવ ને બસ આ છોકરાઓ ઘરે છે તો ડેલી કંઈક ને કંઈક બહારનું ખાવાની જીદ જ કર્યા રાખે છે અને એ કેટલું અનહેલ્ધી હોય છે.
હા એ વાત તો સાચી મારા ભી બાલકો બહારનું જ કહે છે કે આજે તો આ ફાસ્ટ ફૂડ લાઇ લઈએ. આજ તો બહાર જઈને ખાઈએ. કાતો ઓર્ડર કરીએ. બસ એમને એક જ વસ્તુ દેખાય છે અને હું એમને કેટલી વખત જાણ કરું છું કે ફાસ્ટ ફૂડ બહાર નો ફાસ્ટ ફૂડ ખાઓ એના કરતા તો ઘરનું બનેલું સારું હેલ્થી ફૂડ ખાઓ તો તમારી હેલ્થ બી જળવાઈ રહે, પણ માનતા જ નથી.
એજને ફાસ્ટ ફૂડ ખાવાથી કેટલા બધા નુકસાન થાય છે અને આજની જનરેશન ફાસ્ટ ફૂડ તરફ ખૂબ જ આકર્ષાઈ રહી છે પણ ફાસ્ટ ફૂડ ખાવાથી એમને કેટલી બીમારીઓ થાય છે અહ જેમ કે ઓ બી સી છે. આ જે નાની નાની છોકરીઓમાં પી સી ઓ ડી ની સમસ્યાઓ જોવા મળે છે. કોલેસ્ટ્રોલ વધી જાય છે આ બધું વધારે પડતાં તેલ મસાલા ખાવાથી જ થાય છે ને.
હા, અને એ લોકો જે તેલ અને મસાલા વાપરતા હોય એ કોઈ સારું થોડી બ્રાન્ડેડ કે એવું કોઈ થોડી વા-વાપરતા હોય. ખબર નઈ કેવી કેવી પ્ર કાનું એ તેલ અને ના બધા મસાલાઓ વધારે પડતું નમક અને એવું બધું નાખે જ છે ફાસ્ટ ફૂડમાં આ બધું હોય જ છે એના સાથે સાથે જે અહ ફૂડ કલર એને આકર્ષિત બનાવવા માટે જેવા ફૂડ કલરને યુઝ કરે છે એ આપણા બોડી માટે સારા નથી હોતા.
બિલકુલ એના લીધે જ તમે જોયું છે કે આજના છોકરાઓની ઇમ્યુનિટી રોગપ્રતિકાર શક્તિ કેટલી ઓછી થઈ છે અને કેમકે એ લોકોનું ઘરનું ભોજન જમતા જ નથી જે ઘરના આપણા કેટલા આપણે સારી રીતે હાઇજીન રીતે તે બધા જ મિનરલ્સ એમાં હોય છે કાર કાબ પ્રોટીન બુ સારી રીતે આપણે એવી રીતે ભોજન તૈયાર કરતા હોય છે પૌષ્ટિક એ લોકોમાં ઇન્ટરેસ્ટ લેતા જ નથી.
હા હવે જો બહુ જ આ ફાસ્ટ ફૂડનું બહ જ ટ્રેન્ડ થઈ ગયું છે અને જો ચલો એક મહિનામાં એક વખત કા તો અ મહિનામાં બે વખત પંદર દિવસમાં કોઈક વખત તો બહારનું ફૂડ ચાલે ચાલું આપડે સરસવ સ્વાદ માટે લઈએ તો પણ બાળકોની શું ટેવ પડી ગઈ છે રોજ સાંજ પડે અને પછી એમને કઈ જોઈએ જ કે પીઝા અને એવું બર્ગર એવું બધું મોમોઝ આ બધામાં મેદો યુઝ થાય છે અને મેદો ડાયજેશન માટે પણ સારું નથી આપણે ડાઈટ માટે બિલકુલ સારું નથી એ તો આપડણે કરીએ વધારે પડતું આવો ફાસ્ટ ફૂડ લઈએ તો આપણું ડાયજેશન પણ ખરાબ થઈ જાય છે એટલે નાના બાળકોને આ બધી પ્રોબ્લેમ તો બહુ થાય છે અને પછી એ લોકો ર થાય સ્કીનની પ્રોબ્લેમ થાય એને બધી અ વધારે પડતી પડતા એ લોકો જલ્દી જલ્દી બીમાર થતા જાય છે કારણ કે બહારનું ફૂડ હાઈજેનિક હોય કે ના હોય એ અનહાઈજેનિક ફૂડ હોય તો એના એના લીધે વધારે પડતી બીમારીઓ પણ એમના ઉપર પડે તો પણ એ છોકરાઓ માનતા જ નથી.
ખરી વાત છે એમ પણ તમે જુઓ ને બહાર એક જ સ્ટેડને સતત તળી તળીને એમાં જ બધી વસ્તુઓ આપણને તળીને આપે છે તો એ તેલ કેટલું આપણા શરીર માટે નુકસાન કરે છે તેલને બે એક કરતાં વધારે વાર તળાય પણ નહીં એમાં તળેલી વસ્તુ આપણે ખવાય જ નહીં કેટલું નુકસાન કરે છે અને એ બધા ફૂડ કલર નાખે છે આજકાલ બધું ભેડસેેડવાળું જ હોય છે આજકાલ તો પનીર પણ નકલી ઉપયોગ કરે છે. એ બધી વસ્તુઓ ખાવાથી આપણને બહુ જનું નુકાન થાય છે.
હમ અને જે પનીર અને વધારે પડતું બટર બી આપણા હેલ્થ માટે સારું નથી જો બટર એ લોકો યુઝ કરે છે એ ખબર નહી કોઈ બ્રાન્ડ ન હોય છે કઈ કેવો હોય છે અને વધારે પડતો બટર બી આપણે આપણે લઈએ તો આપણા હાર્ટ માટે સારું નથી હોતું. નાના બાળકો તો ઠીક પણ મો મોટા લોકો પણ આ ફાસ્ટ ફૂડ ના એટલા દીવાના થઈ ગયા છે ને કે એ લોકોને ઘરનું બનેલું અને બહુ સરસ રીતે આપણે એને કેળવીએ એ ફૂડ તો એમને પણ નથી ગમતો એમને બી જીભનો સ્વાદ કરવો જ હોય છે તો બહાર ન ફૂડ કેટલોું આ તમે જોવ છો ને શનિ અને રવિ આવે શનિ અને રવિ વાર આવે એટલે લોકો બહાર કેટલા લારીઓ ઉપર ને આ બધા રેસ્ટોરન્ટમાં કેટલી બધી ભીડ હોય છે
બિલકુલ સાચી વાત છે અને આ રેસ્ટોરન્ટમાં તમે જોયું હશે કે એ લોકો આપણે જાય આપનો ઓર્ડર કેટલો પાંચ મિનિટમાં રેડી થઈ જાય તો એની બધી ગ્રેવી શું એ તાજી થોડી બનાવે છે ખબર ને કેટલા ટાઈઇમથી એ લોકો બધા શાકની ગ્રેવી બનાવીને મૂકી રાખે છે. અને પછી આપડે કરીએ એ રીતે આપણને બનાવે. છે, એટલે આપણને વાષિક ખોરાક વાષિક ખોરાક જ ખાવા મળે છે આજકાલ લોકો છે ને, આસાન ઓપ્શન ચૂઝ કરે છે કેમ કે ઘરનું ખાવાનું ભોજન, બનાવતા તથં થોડી વાર પણ લાગે છે અને બહારનું ફાસ્ટ ફૂડ એમને ઓછા સમયમાં અને જલ્દી જલ્દી મળી જાય છે.
હા, એ પ્રિઝર્વેશન ફૂડ હોય છે તો એ આપણા ડાયટ માટે બી સારું નહીં હોય આપણા પેટ માટે બી સારું નહી રહેતું. અને એનાથી આપણું, અ સૌથી વધારે તો આપણના આપણું પાચન તંત્ર જ એને બગાડી નાખે. રાખે છીએ. એવો ફૂડ.
આજકાલ લોકો કેવા રેડી ટુ ઈટ બધા ફૂડના બધા દીવાના થઈ ગયા છે આ બધી વસ્તુઓ તમને રેડી ટુ ટ ઈટ પેકેટમાં મળી જાય છે ફક્ત બસ પેકેટ લાવો ગરમ પાણીમાં મૂકો એટલે થઈ જાય, પણ એ લાંબા ગાળે તમારા શરીરને નુકસાન પહોંચે. ચાડવાની છે કરતાં તો, ઘરે ભલે ભોજન બનાવવામાં વાર લાગે પણ આપણે એ એક તો આપણે એટલું પ્યારથી બનાવતા હોય છે, આપણું પ્યાર એમાં હોય પ્લસ આપણે એટલી ચોખ્ખાઈનું ધ્યાન રાખીને બહુ સારી રીતે બધું બનાવતા હોય તો ઘરનું. ખાવાનું જ સૌથી સારું છે.
હા એ વાત તો સાચી કઈ તમે.
વાર તમે ખાવ કોઈક વાર જેમ તમે કીધું મહિનામાં બે વાર ઠીક છે એ ચાલે, પણ તમે અઠવાડિયામાં બે ત્રણ વાર ખાઈ લો એ બધું નહી સારું કહેવાય.
હમ એ વાત તો સાચી કહી, અને આપણને વિચાર કરવો જોઈએ કે આટલું બધું આપણે જે ફાસ્ટ ફૂડ લઈએ છે, તો આપણે આપણા શરીરને કેટલું કામ આપી દઈએ છે મેદાનું બનેલું જે આપણે ભોજન મેદા મેદાથી ભરે, મેદાને આપણા શરીરમાં પાચન થતા બહુ જ આ જે સામાન્ય ખોર ધાન, નો આપણા પાચન થતા ટાઈમ લાગે ને એનાથી પણ ચાર ગુણા વધારે મેદાને પાચન કરવામાં લાગે છે, તો પછી આપણે આપણા આંતડાઓને કેટલું બધું કામ આપે. આપી દઈએ છીએ. જો આપણને કોઈ આટલું બધું કામ આપે તો આપણને કેટલું કેવું લાગે તો પછી આપણે બી ક્યાં આપણા બોડીનું ધ્યાન રાખીએ છીએ. આવું ફાસ્ટ ફૂડ ખઈને આપણે આપણા આંતડાઓને એવું બધું એટલું બધું કામ આપી દઈએ છીએ. કે એ થાક થાકી જાય અને પછી આપણે બીમાર થઈ જઇએ.
બિલકુલ, અને તમે જોયું જ હશે કે પહેલાંની સરખામણીમાં ને અત્યારની સરખામણીમાં હૃદયરોગના હુમલાના કેટલા બધા કેસીસ વધી ગયા છે, પહેલાં તો બહુ મોટી ઉંમરના થતાં ત્યારે આપણે સાંભળતા કે આ આમને હાર્ટ એટેક આવ્યો છે, અત્યારે તો તીસ તીસ ચાલીસ ચાલીસ વર્ષના લોકોને હૃદયરોગના હુમલા આવી રહ્યા છે, આ બધું શાના કારણે આ ફાસ્ટ ફૂડ ખાના કારણે બધા તેલ, મસાલા, ચીઝ બટર વધારે પ્રમાણમાં ખાવાથી લોકોને થાય છે, અને લોકોનું આયુષ્યુ પણ પહેલાંના સમય કરતાં અત્યારે લોકોના, આયુષ્યમાં પણ ઘણો ઘટાડો થયો.
એ વાત તો સાચી જે પ્રમાણે આપડા જે વડીલો લેતાતા ભોજન જે જેવી ડાઈટ એ લોકો લેતાતા શુ ધ શાકાહારી ભોજન એવું ભોજન તો હવે લોકો પસંદ જ નથી કરતા. બ એની એની જગ્યાએ તો ફાસ્ટ ફૂડે લઈ લીધી છે. જો એવું નામ છે ને ફાસ્ટ ફૂડ જેટલું જલ્દી તૈયાર થઈ જાય એ પણ જે આપણે આરામથી ઘરે હાઈજેનિક તરીકેથી બનાવીએ એ ભલે એને મેં એમાં ભલે ટાઈમ ભલે લાગે પણ એ પૌષ્ટિક હોય છે અને આપણા શરીર માટે બહુ જ અમ્મ સા-સારું હોય છે. તો એ હવે આપણને આપડા બાળકોમાં એ ટેવ બી રાખવી પડશે કે હવે ધીરે ધીરે પાછા તમે પહેલાની જેમ અહ ફાસ્ટ ફૂડથી પાછા જે પૌરાણિક આપણું જો ભોજન હતું એના પર જવું જોઈએ. જેમ ચા, અહ રોટલો અને ને અ ચટ ટની એ બધું લોકો લે પેલા એવું લે તાતા કેટલી બધી હેલ્ધી ફૂડ્સ, અહ કેટલી બધી એવી રેસીપીઝ છે જે આપણે ઘરે આરામથી બનાવીએ અને એ સ્વાદિષ્ટ બી હોય છે. અને એ લુપ્ત બી થતી જાય છે. આ ફાસ્ટ ફૂડે એ એ એવો રૂપ લઈ લીધો છે કે જે આપણા પહેલાંના જે ભોજન હતા એ બધા બનાવ કારણ કે એમાં ટાઈમ લાગતોતો તો એ ટાઈમ લાગે એ મેનેજ નો થાય એટલે હવે લોકો ફાસ્ટ ફૂડ બનાવવામાં જ ઇન્ટરેસ્ટ ઘરે બી આપણે એવા ફૂડ બનાવીએ છીએ જે ફાસ જ-જલ્દી થી બની જાય. અને બજાર થી લાયા એટ ટુ રેડી મતલબ.
બિલકુલ. અને જો છોકરાઓ બહુ જીદ ક કા બહુ જીદ કરતા હોય તો હું તો બ એમને પિઝા, બર્ગર છે એવું ઘરે જ હું એવા હેલ્ધી ઓપ્શન ચૂસ કરીને બનાવી દઉં છું. જેમ કે પિઝા પરાઠા છે, પીઝા ભાખરી છે અથવા તો રવાના તમે રવાનો બેઝ મિક્સ કરીને ઓલું ઉત્તપમ જેવું કરીને પીઝા ટોપિંગ કરીને પણ તમે હેલ્ધી વેમાં પણ છોકરાઓને અહ ખવડાવીને ધીરે ધીરે એમની ફાસ્ટ ફૂડની આદત ઓછી કરી શકો છો. જેમ કે બજારમાં જે નૂડલ્સ મળે હા બજારમાં જે નૂડલ્સ મેડ એ મેંદાની હોય છે. તો હું શું કરું ઘરે ઘઉંના, આપણે અ સેવૈયા ટાઈપ ખબર ઘઉંની આપણે પાડતા જોઈએ છે, હા તો એ ઘઉંના લોટની થોડીક એવી નૂડલ્સ જેવી થોડીક થીક એવી એવી નૂડલ્સ પણ ઘરે બનાવીને બાળકોને, તમે બધ બધા વેજિટેબલ નાખીને બનાવીને આપોને તો એ પણ બાળકોને બહુ સરસ લાગે.
હા એ વાત તો બહુ સાચી કઈ, હવે આપણે ઘરે જ વાનગીઓ એવી પાછી બનાવવાની શરૂ કરવી જ પડે. કે આપણે બાળકો પાછા સુધરી જાય, આ ફા ફાસ્ટ ફૂડ થી પાછા, હોમ ફૂડ પર આવી જાય.
બિલકુલ જે બહાર મળે છે તે આપણે ઘરે પણ એ લોકોને પંદર દિવસે એકવાર બનાવી મ આપીએ તો વાંધો નથી કેમ કે આપણે ઘરે એકદમ હાઇજીન રીતે બનાવશે બધી વસ્તુઓ આપણે, અ ચોખ્ખી અને પ્યોર નાખ નાખીને બનાવશું તો એ લોકોને વાંધો નહીં આવે. જેમ કે પાણી પુરી છે, સેન્ડવીચ છે, અ મોમોઝ પણ તમે મેંદાની જગ્યાએ ઘઉંનો ઇસ્તેમાલ કરીને ઘણા બધા વેજિટેબલ નાખીને બનાવીને આપી શકો છો.
હા એ વાત તો સાચ ચી કરી તમે.
હા અને મારા મતે તો છે ને સૌથી બેસ્ટ મારું કમ્ફર્ટ ફૂડ તો દાળ ભાત એ મારું સૌથી વધારે કમ્ફર્ટ ફૂડ છે, દાળ ભાત શાક રોટલી એ એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે એનાથી તમને બધી સૌથી પૌષ્ટિક કાર એના જેવો કોઈ છે જ નહીં.
હા એ વાત તો સાચી કહિ તમે, અને એ જ જે જેવું કેહે છે ને જેટલું સિમ્પલ ભોજન છે એટલું જ વધારે પૌષ્ટિક ભોજન છે, એટલે એ સિમ્પલ ભોજનને જ આપણા ખાનપાનમાં રાખવું જોઈએ.
બિલકુલ, તો મેં જેમ કીધું કે આપણે દાદી નાનીની જે અમુક રેસીપીઓ લુપ્ત થતી જાય તે એ લોકો તો કેવું છશમાં ઓલું, જુવારની રાબ છે કે ઘઉં ઓલી દલિયાની રાબ એવી રીતે છાશમાં સવારનો મોર્નિંગનો નાસ્તો એ લોકોનો એ જ રહેતો. અ કેટલું હેલ્ધ કહેવાતું ને એ રાબ છે છાસ સાથે રાબ લઈ લે.
હા એ આપણા શરીર માટે બહુ ઠંડક કરે હા.
બિલકુલ ઠંડી રોટલીને છશમાં કાંદો નાખીને એ પણ એ લોકોનો કેટલોક સારો એવો મો મોરનિંગનો અ નાસ્તો રહેતો એને અ પહેલાંની ભાષામાં કલેવો કેવાતો તો હા હા બસ એ કેટલું સાદું અને હ પચવામાં હળવું છે એવું ભોજન નાસ્તો કરીને પણ એ લોકો કેટલું કેટલું લાંબુ આવયુષ્ય તે જીવ્યા છે હા મળીએ
ઓકે બાય